હલો
હલો
કેમ છો?
મજામાં હો તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે આપણે ઇંગ્લિશ અને ટેકનિકલ કોમ્યુનિકેશન વિશે વાત કરીએ?
હા આ ખુબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ખાસ કરીને એન્જિનિયરિંગ સ્ટુડન્ટસ માટે
બિલકુલ આજે દરેક ફિલ્ડમાં ઇંગ્લિશ કોમ્યુનિકેશનની જરૂર પડે છે.
સાચી વાત ઇન્ટરવ્યુ હોય, પ્રેઝન્ટેશન હોય કે ઈમેલ લખવાનું હોય ઈંગ્લિશ કોમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ છે.
સાચી વાત તમે ટેકનિકલ કોમ્યુનિકેશનને કેવી રીતે ડિફાઈન કરશો?
મારા માટે ટેકનિકલ કમ્યુનિકેશન એટલે ટેકનિકલ ઇન્ફોર્મેશનને ક્લિયર એક્યુરેટ અને સિમ્પલ રીતે શેર કરવી.
સારું ડેફિનેશન છે ટેકનિકલ કોમ્યુનિકેશનમાં રિપોર્ટ્સ મેન્યુઅલ્સ ઇમેલ્સ અને પ્રેઝન્ટેશન આવે છે.
હા અને એન્જિનિયર્સને રોજ ટેકનિકલ રિપોર્ટસ લખવા પડે છે.
અને ગણી વખતે લોકોને ટેકનિકલ નોલેજ હોય છે પણ કોમ્યુનિકેશન વીક હોય છે.
હા એક્ઝેક્ટલી! નોલેજ સાથે કમ્યુનિકેશન સ્કિલ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે.
હમ્મ ઈંગ્લિશ ઇમ્પ્રુવ કરવા માટે તમે શું કરો છો?
ઇંગલિશ ઈમ્પ્રુ પ્રૂવ કરવા માટે તો હું રોજ ઇંગ્લિશ આર્ટિકલ્સ વાંચું છું અને ઇંગ્લિશ વિડીિયોઝ જોઉં છું.
હું પણ ઇંગ્લીિશ ન્યૂઝ સમ સાંભળું છું.
હમ્મ સ્પીકિંગ પ્રેક્ટિસ પણ જરૂરી છે.
હા સ્પીકિંગ વગેરે વગર ફ્લુએન્સી નથી આવતી
હા એ તો છે ઘણા સ્ટુડન્ટ્સ ઈંગ્લિશ બોલતા ડરે છે.
કારણ કે તેમને મિસ્ટેકનો ડર હોય છે.
હમ્મ, પણ મિસ્ટેક થીજ લર્નિંગ થાય છે.
એ બરાબર કીધું શરૂઆતમાં કોન્ફિડન્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે.
હા, એતો છે. કોન્ફિડન્સથી જ વધુ થાય. ટેકનિકલ કોમ્યુનિકેશનમાં ક્લેરિટી સૌથી ઇમ્પોર્ટન્ટ છે.
બરાબર, મેસેજ સમજવો, સમજાવો જોઈએ ફેન્સી વર્ડ જરૂરી નથી.
હા, એતો સાચું કીધું તમે. એક્ઝામ્પલ તરીકે યુઝર મેન્યુલ લખતા હોય, તો લેંગ્વેજ સિમ્પલ હોવી જોઈ.
બરાબર, જો લેંગ્વેજ ડિફિકલ્ટ હશે, તો યુઝર કન્ફ્યુઝ થઈ જશે.
હા, ઈ સાચું છે અને ટેકનિકલ કમ્યુનિકેશનમાં એક્યુરેસી પણ ઇમ્પોર્ટન્ટ છે.
હા, એક નાની મિસ્ટેક પણ મોટી પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે.
હમ્મ, એતો છે તમે ઈમેલ્સ વિશે વિશે શું કહેશો.
પ્રોફેશનલ ઇમેલસ કન્સીસ અને પોલાઇટ હોવો હોવા જોઈએ
હમ્મ અને સબ્જેક્ટ લાઈન પણ ક્લિયર હોવી જોઈ.
હા, સબ્જેક્ટ લાઇન જોઈને ઈમેલનો પર્પઝ સમ સમજાવી જવો જોઈએ.
હમ્મ, ગ્રીટિંગ પણ પ્રોફેશનલ હોવી જોઈ.
જેમ કે ડિયર સર અથવા ડિયર મેડમ
હમ્મ અને એન્ડિંગમાં થેન્કયુ અથવા રીગારડસ
પ્રેઝન્ટેશન સ્કકીલ પણ ટેકનિકલ કોમ્યુનિકેશન ન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે.
હા, એતો સાચું કીધું. એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ઘણી પ્રેઝન્ટેશન આપવી પડે છે.
પ્રેઝન્ટેશનમાં સ્લાઈડ સિમ્પલ હોવી જોઈએ.
હમ્મ, વધુ ટેક્સ્ટ મૂકવાનું નથી.
બુલેટ પોઈન્ટ્સ વધુ ઇફેક્ટિવ હોય છે.
હમ્મ, ઈમેજસ અને ડાયગ્રામ્સ પણ યુઝફુલ હોય છે.
ટેકનિકલ કોન્સેપ્ટ સમજવા માટે ડયાગ્રામ ખૂબ હેલ્પફુલ છે.
હા, એતો છે. પ્રેક્ટિસ રિયલી મેક્સ અ ડિફરન્સ
યસ. તમે પબ્લિક સ્પીકિંગ કરતાં નર્વસ થવ થવો છો?
હા, પેલા હતું પણ હવે પ્રેક્ટિસ થી કોન્ફિડન્સ આવ્યો છે.
પ્રેક્ટિકલ પ્રેક કોમ્યુનિકેશનમાં બોડી લેંગ્વેજ પણ ઇમ્પોટન્ટ છે.
હા, આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરવો જોઈ
પ્રોપર પોસ્ટુર પોચર પર કોન્ફિડન્સ બતાવે છે.
હા અને ટેકનિકલ મિટિંગ્સમાં કમ્યુન નિકેશન કઈ રીતે યુઝફુલ છે?
ટીમ મેમ્બર્સ વચ્ચે ઇન્ફોર્મેશન એક્સચેન્જ માટે
હા, ટીમવર્કમાં કોમ્યુનિકેશન કી રોલ પ્લે કરે છે.
જો કોમ્યુનિકેશન વીક હોય, તો મિસ અંદરસ્ટેન્ડકિંગ બી થઈ શકે છે.
હમ્મ અને પ્રોજેક્ટ ડીલે પણ થઈ શકે.
ઇંગ્લિશ કોમ્યુનિકેશન ઇમ્પ્રૂવ કરવા માટે રીડિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે?
ખૂબ ઇમ્પોર્ટન્ટ રીડિંગ થી વોકેબુલરી ઇમ્પ્રુવ થાય છે.
પ્રયત્ન કરું છું.
આ સારી હેબિટ છે.
તમે નવા વર્ડ્સ કેવી રીતે યાદ કરો
હું નોટબુકમાં લખું છું અને એક્ઝામ્પલ સાથે યુઝ કરું છું.
વાહ વંડરફુલ આઈડિયા
હમમ અને ટેકનિકલ કમ્યુનિકેશનમાં લિસનિંગ સ્કીિલ પણ ઇમ્પોર્ટન્ટ છે.
હા સારા કોમ્યુનિકેટર પેલા સારા લિસનર હોય છે.
હમમ જો આપણે ધ્યાનથી સાંભળશું નહી તો જવાબ પણ સાચો નહી આપી શકીએ.
બિલકુલ.
એન્જિનિયરિંગ ફિલ્ડમાં રિપોર્ટ્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે?
રિપોર્ટ્સ પ્રોજેક્ટની પ્રોગ્રેસ અને રિઝલ્ટ ડોક્યુમેન્ટ કરે છે.
હા અને ફ્યુચર રેફરન્સ માટે પણ યુઝફુલ હોય છે.
ટેકનિકલ રિપોર્ટ્સમાં ફેક્ટ્સ અને ડેટા એક્યુરેટ હોવા જોઈએ.
હમમ અને ઓપિનિયન્સ કરતા એવિડન્સ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે.
બરાબર
કમ્યુનિકેશનમાં ગ્રામર કેટલી ઇમ્પોર્ટન્ટ છે?
ગ્રામર બો જ ઇમ્પોર્ટન્ટ છે પણ કોન્ફિડન્સ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે.
હા પરફેક્ટ ગ્રામર ની રાહ જોઈએ તો ક્યારે બોલવા શરૂ નહી કરી શકાય.
સાચી વાત
ઇન્ટરવ્યુમાં કમ્યુનિકેશન ન કેટલો ઇમ્પેક્ટ હોય છે?
ઘણું મોટું ઇમ્પેક્ટ હોય છે.
કેન્ડિડેટની ફર્સ્ટ ઇમ્પ્રેશન કમ્યુનિકેશનથી જ બને છે.
ટેકનિકલ નોલેજ સાથે કોમ્યુનિકેશન બેલેન્સ હોવું જોઈએ.
હા
તમે ગ્રુપ ડિસ્કશનમાં પાર્ટિસિપેટ કરો છો?
હા ગ્રુપ ડિસ્કશન કોન્ફિડન્સ વધારે છે.
અને થિંકિંગ સ્કીલ પણ ઇમ્પ્રુવ કરે છે.
હમમ અને ટેકનિકલ કમ્યુનિકેશન ડિજિટલ વર્લ્ડમાં પણ ઇમ્પોર્ટન્ટ બની ગયું છે.
હા ઓનલાઈન મિટિંગ્સ અને વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન કોમન થઈ ગયા છે.
હા એ તો છે વિડીયો કોલ્સમાં પણ ક્લિયર કમ્યુનિકેશન જરૂરી છે.
બેકગ્રાઉન્ડ નોઇઝ અવોઇડ કરવી જોઈએ.
હમમ અને પ્રોપર માઈક્રોફોન યુઝ કરવો જોઈએ.
ટેકનિકલ કોમ્યુનિકેશન સ્ટુડન્ટ્સને ફ્યૂચર ક ક કરિયરમાં હેલ્પ કરે છે.
બિલકુલ ગુડ કમ્યુનિકેશનથી પ્રમોશનના ચાન્સીસ પણ વધે છે.
લીડરશિપ માટે પણ કોમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ છે.
હા લીડર એ ટીમને ક્લિયર ડીરેક્શન આપે શકે અને જરૂરી છે.
કમ્યુનિકેશન થી ટ્રસ્ટ પણ બિલ્ડ થાય છે.
હા ટ્રાન્સપેરેન્ટ કોમ્યુનિકેશન થી રિલેશન સ્ટ્રોંગ થાય છે
તમે શું માનો છો ઇંગ્લિશ બોલવા ઈમ્પોટંટ છે કે કોમ્યુનિકેશન
મારા માટે તો કમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ છે ઇંગ્લિશ એક મીડિયમ છે.
ઓ હું પણ એ જ માનું છું.
હમ પણ જો મેસેજ ક્લિયર હોય તો કમ્યુનિકેશન સક્સેસફુલ છે
સાચી વાત
આપણી કોલેજમાં કમ્યુનિકેશન સ્કીિલ પર વધુ ફોકસ કરવું જોઈએ
હા વર્કશોપ્સ અને સેમિનાર્સ ઓર્ગેનાઇઝ કરવા જોઈએ
હમ એના લીધે સ્ટુડન્ટસને પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ આપવી જોઈએ જેના લીધે એ લોકો આગળ પ્રેક્ટિસ કરી સકે અને એનું કરિયર બનાવી સકે
સાચી વાત રોલ પ્લે અને પ્રેઝન્ટેશનય યુઝ યુઝફુલ રહેશે
હા એ તો સાચું કીધું પ્રેઝન્ટેશન તો ખુબ જ હોવા જોઈએ જેનાથી આપણે એક્સપિરિયન્સ મળે પ્રેઝન્ટેશન દેવાનુ ઇંગ્લિશ અને ટેકનિકલ કમ્યુનિકેશન બંને કરિયર ગ્રોથ માટે ઇમ્પોર્ટન્ટ છે
હા આજની કોમ્પિટટિવ દુનિયામાં આ સ્કીિલ કમ્પલસરી બની ગઈ છે
હા સાચી વાત છે આ તો દરેક ફિલ્ડમાં હોવું જ જોઈએ મને લાગે છે કે દરેક સ્ટુડન્ટે રોજ થોડી પ્રેક્ટિસ કરવી જોઈએ
સાચી વાત રીડિંગ રાઈટિંગ લિસનિંગ અને સ્પીકિંગ ચારે સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવી જોઈએ
અબસોલુટલી
આજ આજની વાતથી મને ઘણી યુઝફુલ મ માહિતી મળી
મને પણ ઇંગ્લિશ અને ટેકનિકલ કોમ્યુનિકેશન વિશે સારી ડિસ્કશન થઈ થેન્ક યુ
થેન્ક યુ
ચલો ફરી બીજા ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત કરીશું
જરૂર જરૂર
આવજો
આવજો